હલો
હલો ક્યાં છો તમે
ભઈ નથી હું બહાર બજાર ગયો તો હમણાં ઘર આવ્યો
અચ્છા સારું જમી લીધું?
ના હજુ વાર છે તમે જઈમાં
હા કાર નુ હમણાં હું અગાસી પર ચાલતી છું.
હા હું પણ અગસી પર ચાલ્યો છું હમણાં.
હા સારું.
શું જઈમાં તમે?
મેં પૂરી શાક.
પૂરી શાક?
હા.
ને બીજું?
બીજું કઈ નઈ. આજે સવારે એમ ચોખા બનાવેલા ને તો સાંજે મમ્મી એ કીધું ખાલી પુરી જ બનાવ કેમ કે બે ટાઈમ ચોખા પછી પેટમાં એમ મોટું થઈ જાય ને પેટ. તે માટે. હમ.
તમે ન્યુઝ જો કે નહી ના જો?
ના હું નથી જોતી ન્યુઝ તો એમ કોઈકઈ વારમ હા જોઈ લેઉં છું. પણ એમ વધારે તો ના.
હમણાં બે ત્રણ દિવસ પહેલા વેનસોલામાં જે ભૂકંપ આવયો તેના વિશે જોયું તમે?
હા, એ તો જરા ક્લિપ્સ જોયેલા હતા પણ સુકામાં આવેલું ને શું રીજન છે એ બધું તો ના ખબર મને.
હા તો રીઝન તો રીઝન તો નહી હોય ગમનું એ તો નેચરલ છે, બટ એમાં એક લાખથી એક લાખથી વધુ લોકો મરી ગયા છે.
અચ્છા, એું
એક લાખ લોકો મરી ગયા. મેં આજ સુધી એક લાખ લોકો ઘાયલ થયા એટલું જ સાંભળ્યું હતું પણ એક લાખ લોકો મરી ગયા. એ પહેલી વાર સાંભળ્યું અને ઘણી બધી, હા ભૂકંપમાં ચોવીસ જૂનને આવેલો હતો એ ભૂકંપ હમણાં જ એટલે ત્રણ બે દિવસ પહેલા. સાત પોઈન્ટ ત્રણ મે ન આવેલો હતો અને એ એકચુલી બે ભૂકંપ આવેલા હતા એક સાથે એક સાથે, હા એક એક સાત પોઈન્ટ બે ની તીવ્રતા ન અને એક સાત પોઈન્ટ પાંચ, તીવ્રતા ન
એટલે બહ વધારે જોરથી આવેલો હશે ને આટલું જ સાત પોઈન્ટ ત્રણ ને સાત પોઈન્ટ દસ એવું કઈ છે તો
હમ અને બહુ નુકસાન કર્યું એને મોટી-મોટી બિલ્ડિંગો પડી ગઈ, તિરાડ પડી ગઈ, અમુક બિલ્ડિંગો એકદમ જ ધ રશાયી થઈ ગઈ એવું
કેટલા બધા ઘાયલ થઈ ગયા હશે અને કેટલાની તો મૃત્યુ તમે કધો એક લાખ જેટલા તો મૃત્યુ પામી ગયા તો કેટલા ઘાયલ હશે, નાના છોકરાઓથી લઈને મોટા
અને હમણાં બી નવું નવ આકડ એ તો નવ સો વીસ થી વધુ લોકોના મોત થયા અને પિસ્તાલીસસો થી વધુ લોકો ઘાયલ છે.
અચ્છા, મેં સાંભળ છે ભૂકંપ આ બે આ દેશમાં પણ બે ત્રણ હજી દેશમાં પણ આવ્યું હતુ. હમણાં હાલમાં જ ચીન સાઈટે પણ આવ્યું છે એવું કઈ સાંભળવા મળ્યું.
ત્યાંની જે રાજધાની છે કારાકાસ કરીને ત્યાં બી ઘણું બધું તે એ એ જે સિટી છે લા કુવેરી કુવેરા કરીને એક વિસ્તાર છે. ત્યાં ઘણું બધું નુકસાન થયું છે એકચુલી.
અચ્છા, અચ્છા તો બધા એમ કે છે કે તે છે ને તેમ ધરતીમાં ધરતીના નીચે જો હોય ને તેમાં તાપમાન વધારે પ્લેટ છે ને એમ જરાક શું કેવાય પ્લેટસ એમ સામાન્ય પડી જતી છે અને બોહ તેમાં ગરમી ઉત્પન્ન થતી છે એટલે પણ તિરાડ ને બધું પડી જાય છે. આપણા ભારતમાં તો એવું કશું નથી.
અને છે પણ દરિયા કિનારેનું સ્ટેટ સિટી જે કહે તે તો
આપણા ભારતમાં તો એવું કશું નથી ને એટલે કે આપણા ઇન્ડિયામા
ત્યાં પણ અ ભૂકંપ પછી અ જે દરિયા પાસે છે એ સ્ટેટ અને ત્યાં બુક પણ અ પછી સુનામીની આશંકા પણ હોય છે એ ઘણી ઓછી હોય છે પણ અમુક વાર એવું થાય કે ભૂકંપ આવે પેલા પેલા ભૂકંપ આવે દરિયામાં નીચે એકદમ ને તેના જે હલન ચલન થાય છે સમુદ્રમાં તેના લીધે પછી અચાનક સુનામી આવે છે.
હા-હા કસે હા સાંભળ્યું છે કે વર્ષે એમ ભૂકંપ સાથે પૂર પણ આવી ગયું હતું.
હા.
હા એટલે ઘણું નુકસાન થયું હશે ત્યાં તો.
હા બચાવ કામગીરી પણ થઈ હતી પણ બોઉ બધા હજારો બચાવ કર્મીઓ અને સૈનિકો કામ કરતા હતા ત્યાં. બધાને બચાવતા હતા ભૂકંપમાં પણ ઠીક છે હવે જે થઈ ગયું તે થઈ ગયું. ઘણું નુકસાન થયું એમ તો એ દેશનું પણ અને કેટલા લોકો ઘણા લોકો મરી ગયા. ઘણા લોકોને બહુ ઈજા થઈ.
એજ એજ કેટલું બધું થયું હતે તો ત્યાં હવે બધું શાંત છે કે હમણાં પણ એમ ભૂકંપ જ આશંકા છે કઈ. હવે તો બચિયું જ કશું ના હશે ત્યાં.
હમ્મ એકચુલી છે ને અ પેલું ભૂસ્તરીય-ભૂસ્તરીય વિસ્તારમાં આવેલું છે ને વેનીશ પ્લેટ એ પ્લેટ એટલે એક્ક્યુલી એક ટાપુ ટાઈપ આપડે કહી શકીયે એને. તો ને સમુદ્ર તેમ પણ બહુ ખતરનાક હોય છે. અને સમુદ્ર સ્પેસ કરતા પણ ડેન્જર છે. એક ફેક્ટ વસ્તુ છે કે આપણને લાગે કે સ્પેસ ઘણું મોટું છે. હાલો.
હા.
આપણને એવુ લાગે કે સ્પેસ બહુ મોટું છે અને સમુદ્ર તો ઠીક છે પૃથ્વી પર જ છે ને સમુદ્ર તો સમુદ્ર સ્પેસ કરતા એટલું બધું અવકાશ કરતા એટલું બધું કોમ્પ્લેક્સ નથી પણ ફેક્ટ તો એ છે કે હમણાં સુધી જ્યારથી પૃથ્વીનો જન્મ થિયું હમણાં સુધી બહુ લાખો વર્ષો સુધી સ્પેસમાં જેટલી આપણે રિસર્ચ કરી છે ને સ્પેસમાં કે આગળ શોધીયું આ નવી પૃથ્વી સુધી આ નવી દુનિયા શોઇધી આપડે આ શોધીયું તે કઇરુ ચંદ્ર પર ગિયા. મંગલ પર ગિયા ફલાણું દીકણું એના કમ્પેરમાં સમુદ્ર આપણે એક્સપ્લોર કર્યો જ નથી. કારણ કે માન જે હ્યુમન છે તેને અમે તાકાત જ નથી કે એકદમ ઊંડાણ સુધી જઈ શકે સમુદ્રની કારણ કે સમુદ્ર નીચે હા જે લોકો ટ્રાય કરે છે મોટી-મોટી મોંઘી-મોંઘી લાખો કરોડની સબમરીન બનાવે છે પણ સમુદ્રની ની અંદર એક એક પોઈન્ટ એવાય તમે એકદમ અંદર જાવ અગિયાર કિલોમીટર બાર કિલોમીટર તમે વિચારો અગિયાર કિલોમીટર બાર, કિલોમીટર ડિસ્ટન્સ કેટલું હશે, તેટલું સીધું તમે સમુદ્ર જા ઇમેજિન કરો ખાલી
હમ્મ, હમ્મ હા
અગિયાર બાર કિલોમીટર કે લોહીિયાંથી, પાડી જેટલું થાય બરાબર સીધો રસ્તો આપણો બરાબર, રોડ તેટલું ઊંડું જવાનું એક જ પોઈન્ટ પર એટલે પાણીમાં ઉઊડાણમાં, તો મેં વિચાર કરો આટલું અંદર ને ત્યાં જાય તો શું થતું હો છે, તને પાણીનું પ્રેશર એટલું હોય, ને કે પેલું જે સબમરીન હો, ય ને તે એકદમ ક્રશ થઈ આપણને કેવું ટીન આપણે ક્ર કરીએ તે રીતે જાતે, જ ક્ર થઈાય એટલે તમે વિચાર કેટલુ પ્રેશર હશે, પાણીનું શાંત પાણીમાં, શાંત પાણીમાં એવું નથી, કે પાણીની અંદર જાય, તો સુનામી આવે છે, કે કોઈ આપણને મારે છે હથોડી થી ના એ જાતે ક્રશ થી, આપણે કેવું પા ટીન નું કોક પી અને આપણેને પગ થી, ક્રશ કરી નાખ બસ કેવી રીતે તો વિચાર કરો માણસની શું હાલત થતી છે, એનું એ સબમરીનની જો આવા હાલત થઈ, સમય તો કેટલું હાર્ડ મટીરિયલ ને કેટલું ટલું મોંઘુ મટીરિયલનુ બનેલું એ તો આપણું તો કઈ જ નથી. હસી તો ત્યાં એટલે માનવામાં આવે, કે સમુદ્ર ને અનએક્સપ્લોર રહી, જશે કારણ કે કોઈની હિંમત નથી, સમુદ્ર સાથે
હમ, હમ જે કુદરતી છે, તેના સાથે તો કોઈ પણ કરી ના શકે
હા, સ્પેસમાં આપણે નો ડાઉટ આપણે ઘણા આગળ વધ શકે ઘણા નવા, નવા ગ્રહો થઈ, શકે શોધી શકે, ઉગ્ર શોધી શકે પણ એ જે પણ સમુદ્ર બહુજ ખતરનાક છે, બધાએ ગભરાવું જ એ સમુદ્રથી.
હા, એ બધા કહે છેને, કે પાણી જેટલું શાંત હોય છે, તેટલું તેનાથી આપણે એમ પીવું જોઈએ કે સાજ છે, પછી જો ઉપરથી આવશે તો ખબર નહી, શું કરશે અને બીજું તો એ છે, હા કે જેમ કે આપડું પાણી થઈ, ગયુંને પછી લોકો સૂર્યમાં પણ એમ બધાને એમ કે આપડણે જોઈ. શએ પછી ખબ પડે કે સૂર્યમાં પણ ના જ મ જેટલું તડકોું, ત્યાં પડશે એટલા આપડે એમ બધા
સૂર્ય તો સૂર્ય તો જન્યુન છેને, એ તો દેખાય ડેન્જર છે, ત્યાં તો કોઈ આવે પૃથ્વી, પરની જ ગરમીથી લોકો ડરે છે. તો લોકો જવા માટે ગભરે છે, પણ બરાબર તો કોઈ ટ્રાય બી નહી, કરે સુરજ પાસે જવાની પણ મેન મેન હા મેન, મેન ઉત્સુકતા કોને આવે ક્યારે આવે માણસને કે ચાલ જે વસ્તુ શાંત છે. તેને આપણે હજુ ખોજએ તો પાણીમાં એ લોકો જવાનું, ટ્રાય કરે ને પછી
પાણીના નીચે એમ કઈ એમ નીચે કઈ તો છે, જે એમ વધારે નીચે જવા પડે ના, દે આપણને.
હોય, શકે કઈ બી છે, કારણ કે એક્સપ્લોર કરેલું નથી. તો આપણે કઈ પણ કહી શકીએ કે, પાણીમાં કોઈ જાનવર છે.
જાનવરનું ખાસ, તો ખબર નહી પણ પાતાળ લોકો દુનિયા વસે છે, નીચે. કઈ પણ હોય, શકે આપણને ના ખબર પણ જે કુદરતની વસ્તુ હોય, તેનાથી છેડકાની તો નાજ કરવી જોઈએ.
આપણેે જાણી પણ નહી, શકીશું કોઈ બી માનો કેટલા મોટામાં મોટા સાયન્ટિસ્ટ હોય, કેટલા મોટો પહેલવાન હોય એની મેં પરેશદ ઝીલી લઈશ પણ એવું કંઈ ઇમ્પોસિબલ છે, ઇમ્પોસિબલ છે. કારણ કે, એટલું ઊંડું હોય, ને એટલું પ્રેશર હોય ને કે, કોઈ માણસ નહી, ટકી શકે એમજ એમ તો મશીન જ ન ટકી શકે, તો માણસ તો બહુ દૂર
એજ તો.
એટલે, સ્પેસમાં આપણે ઘણી બધી, ઘણા બધા આપણેે અવોર્ડ જીતી લઈશું. સ્પેસ ખોજવા માટે ઘણા માટે અચવમેન્ટ કરી લઈશું. પણ સમુદ્રમાં આપણે કોઈ દિવસ શોધખોળ નહીં કરી શકીએ.
હા, તમ તમને ખબર આવી. આજ તમે કીધું સમુદ્રવાળું તો ત્યાં ઉત્તરાખંડ સાઈડે છે ને. આ જે કેદારનાથ આવેલું છે. ત્યાં જ એક સમુદ્ર વાળું જ કહ્યું હતું તો ત્યાં એ લોકો કોઈ છે ને, કોઈ માતાજી હતી ને ત્યાં. ત્યાંની તો તેઓ ત્યાં સ્થાનથી હટાવીને બીજા સ્થાને મકવાના હતા અને કરવાનું ટ્રાય મૂઁતિ હલાવી હતી, તો તેજ દિવસે રાત્રે તમને ખબર, કેદારનાથમાં જે બન્યું. હતું.
પાણી આખી વહી ગઈતો તે, તે જ સાંજે જ થયેલું હતું. બધા એવું કહે છે, તો તે લોકોનું કહેવાનું એ હતું કે, જ્યાં માતાજી સ્થાપિત છે ને ત્યાં જ રેવા દો એમને. કેમ કે, એમને રક્ષા માટે જ ત્યાં મૂકેલું છે ને એ લોકોએ પોતે ત કંઈ બનાવવાના ચક્કરમાં છે ને પાણીએ બધામાંથી મંદિરે બધું કઢાવાનું કહેતા હતા.
નમસ્તે મિત્રો, ફસ્ટ ટાઈમ સાભળેલું છે.
હા, એ સાચું છે. ત્યાં માતાજીને જે હતું ને તે એ લોકો ખસાવીને ત્યાં કંઈ ડેમ ડેમ બનાવા કેહતા હતા, તો એજ બધા કહે, અહીંયા માતાજી છે, તો તે છે, તો અહીં એ લોકો ખસાવી ના શકે. એમનું જે સ્થાન છે. જયારે પણ એવું લોકો એવું કર્યું છે. ને ત્યારે કઈ ના કઈ ત્યાં થયું જ છે, એમ માનવામાં આવે છે. ઉત્તરાખંડ સાઈડ
હમ, હશે. ચાલું, કંઈ નહીં.
હા. ચાલ તો, હું મૂકું.
હા, સારું ઠીક છે.